તું કેમ છો?
જય શ્રી કૃષ્ણ મજામાં તમે કેમ છો? છો?
હું પણ મજામાં શું ચાલે છે
બસ કઈ નહી આ હવે કેટલી ગરમી ચાલી રહી છે તો આ ગરમીમાં તો આ બધું જુસ વગેરે આવું બધું જ ગમે છે
સાચું કહો છો તમે હું પણ જો ને હમણાં આમપન જ બનાવી રહી છું અહિયાં તો બહુ લુ લાગે છે, તો લૂ થી બચવા માટે આપણને એક વખત તો આંપાના પીવો જ જોઈએ તો હું તો શું કરું છું હમણાં થી બનાવીને ફ્રીજમાં મૂકી દઉં છું એટલે શું છે કે છોકરાઓ કે આપણા ઘરના એ લોકો બધા ક્યારેય બહાર નીકળે તો એના પહેલા એક ગ્લાસ આંપાના પીને નીકળે કેરીનું પાણી તો એમને શું લુ ના લાગે.
હા એ તો છે જ બહુ બધા લોકોથી મેં સાંભળ્યું છે કે આમ પન્ના બનાવે છે, હું પણ વીડીયો તો જોઈ હતી મારે પણ હતું કે એક વાર હું પણ આ આમ પન્ના ટ્રાય કરું પણ મને આવડતો નથી તમે બતાવો તમે કેવી રીતે તમે બનાવો છો આ આમપન્ના?
હા હા જરૂર તમને શીખવાડું છું. જો ને અમે પેલા કેરીને બોઈલ નાખી એ ફતરા નીિકળીને બોઈલ કરી નાખીએ છી પછી બોલ કર્યા પછી એના, હા એટલે ફતરા કાઢીને એજ કહ છું ને. ન છે ને એ છોલી ને, પછી એને બોઈલ કરી નાખીએ છીએ. પછી બોઈલ કરીએ ના તો એમાં જો બહુ ખાટી હોય, તો એમાં થોડોસો આપણે ગોળનું પા ગોળ ઉમેરી નાખવાનો થોડો. ગોલ ન હો તો હા એ ઉમેરી નાખવાનો. અને પછી એના અંદર જીરો, પછી પુદીનાના પાન અને કાળુ નમક કાળુ નમક નાખીએ તો એનો ટેસ્ટ સારો આવે છે. પછી એને હા બસ એને કઈ બી બીજ અંદર એની અંદર કોઈ વઘાર નાખવાનો નથી કે કોઈ બીજું કઈ નાખવાનું નથી. સ્વાદ અનુસાર નમક અને અ મ મીઠું એટલે મીઠામાં એ ગોળ અને અ પુદીના ના પાન અને કાળુ નમક. નાખી સંદા નમક સંચોલ નમક. તો કાળું નમક એ નાખી ને તો એનો સ્વાદ સારો આવે છે. પછી એના અંદર આપણે ક કાંદો છે ને કાંદો પણ આપણે કાચા કાંદા ખાઈએ તો પણ એનાથી લૂર નથી લાગતી અને કેરી ના પાણીમાં કાંદો સારો લાગે છે એટલે એક.
તો આપણને કાંદો પણ નાખી શકીએ આમ
હા નહી કાંદો તો આપડણે જયારે પીવાનો હોય ને. ત્યારે પછી એને ઠંડો બોઈલ. કરીને પછી એને ઠંડો થ થવા દઈએ, પછી એને ઠંડ કરીને અમે ફ્રીજમાં મુકી. ઈએ છીએ પછી જયારે આપ આપણને સવારે પીવો હોય. તો ત્યારે એમાં એના અંદર કાંદો સમારીને અને વધારે આપણને મીઠું એવું બધું વધારે ઓર મસાલો નાખવો હોય છાસ નો મસાલો એવું બધું તો નાખીને પછી આપડણે પી શકીએ છે તો એનો ટેસ્ટ પણ ટેસ્ટથી પણ એ સારો લાગે છે અને આપણા શરીરમાં આપણને લુ પણ નથી લાગતી. હલો, હલો.
હા! હા! બોલો બોલો.
હા હા અવાજ આવે છે.
હા! અવાજ આવે છે આ એક મારે કોલ આવી ગયો હતો ને એટલે અવાજ નહી આવતી મળતી હતી. તમારે કઈ નઈ બોલો તમેશા હા. સાંભળ્યું મે બ સારું લાગે ને આમપ હું પણ એક વખત ટ્રાય કર્યો હતો કે ફ મેં કોઈના ઘરે ગઈ હતી ત્યારે મે. ના પીધું હતું તો બસ ટેસ્ટી હતો સારું લાગે આપણના શરીર માટે પણ બહ ગુણકારી છે.
સાચું કહો છો તમે, અને જે આપણે દેશી પીણા છે જેમકે શેરડીનો રસ આમપાના નિબુ પાણી નારિયેલ પાણી, આ બધાનો આપણને ગરમીમાં વધારે આનો સેવન કરવો જોઈએ જ્યુસ તરીકે. બધા જે જૂસ. છે તરબૂજ નો જુસ હોય કે આવા બધા ફલ પણ આપણને વધારે જમવા જોઈએ આ ગરમીના સિઝનમાં. અને જે આપણા બાળકો. છે એ ટીવી જોવે છે, અને ટીવી માં એડવર્ટાઈઝ જોવે છે. કેેમાં પેન્ટ માઝા. એવા બધા જે પીણા એ લોકો જોવે છે ને એનાથી એટ્રેક્ટ થઈને એ લોકો એવા પીણા પીએ છે, તો એનાથી એમને પણ બતાવું આપણને એમને પણ જ્ઞાન આપવું જોઈએ કે જે આપણા દેશી પીણા છે, એ વધારે તમારા માટે સ્વાસ્થ્યવર્ધક અને એ વધારે ઉપયોગી અને એનાથી તમને વધારે લાભ થાય છે. તો આ જે ફેન્ટા પેપ. ી થમ્સઅપ એવા બધા જે છે એને નહી પીને ને આપણને આપણા દેશી પીણાને વધારે પીવાનું એ રાખવું જોઈએ.
હા એ તો સાચી વાત કીધી કે બહારનું આ બધું પીવા કરતા આપણને આ દેશી ઘરમાં બનાવેલું કે પછી આવી, આ લીંબુ પાણી છે છાસ નારિયેળ પાણી આવું બધું પીએ તો એ આપણના શરીરને બહુ, ગુણકારી છે ને આ બ બહાર તો લોકો
એકદમ સાચું કહો છો તમે અને એની સાથે સાથે તમે જોયું હશે કે જે ગુલાબ જલ હોય છે ગુલાબ. નું પીણું હોય છે રોજ હ રૂઆબઝા, પણ આપણેે આ ઉનાળા માં બહુ લોકો કોઈને સેવા કરે છે કે સ્ટોલ લગાવે છે પછી ત્યાં સ્ટોલ પર અમ એ જે રાહગીરો હોય છે એમને થોડીક ઠંડક પહોંચે એટલા માટે એ લોકો ના રૂઆફઝા નું શરબત બનાવીને અને આવા ઉનાળામાં સ્ટોલ લગાવે છે એટલે લોકોને બધાને એવી રીતે જ અ પાવે છે તો એનાથી પણ થોડી તૃષ્ણા પણ મટે છે અને આપણા શરીરને ઠંડક પણ આપે છે
હા એ તો છે જ આપણને શરીર ને કેટલી ઠંડક મળતી હોય છે તો આપણને આવું બધું આ ગરમીમાં તો બહુ બધું પાણી કે પાણીથી આ જ્યુસ વગેરે જ પીવું જોઈએ તો એ શરીરને બહુ ઠંડક આપે છે તો આવો બધો લિક્વિડ આપણને આ ગરમીમાં તો આપણને આવા બધા લિક્વિડ જ વધારે પીવા જોઈએ ને આપણને આમ કરવું જોઈએ કે ભાઈ બહાર જતા પાણીની બોટલ તો સાથે જ રાખવી જોઈએ કે ભાઈ આપણને બહ જરૂરી છે પાણી ટાઈમ ટુ ટાઈમ પીવાનું આ અના તો આ ગરમીઓ આપણને જોઈ શકીએ તો કેટલા બધા લોકો પાણી ન. પીવાનું દી માંદા પડી જાય છે.
સાચું કહો છો તમે ડિહાઈડ્રેશન એવી બધી તકલીફો થઈ જાય છે આપડે જો ઓછું પાણી પીએ તો આપડા પાચન તંત્ર પણ સારું ના થાય સ્કીન સ્કીિન પણ આપણી એકદમ આમ ફ્રેશ ના થાય દેખાય અને આપડણે ઓછું પાણી પીએ તો આટલા બધા એ્રે પણ કે છે કે આપણને એવા પાણી ન જરૂરિયાત જેટલું પાણી તો આપણને પીવું જ જોઈએ આઠ લીટરથી જેટલું પાણી તો આપણને એક દિવસમાં પીવું જ જોઈએ. અને ભલે ન કોઈ બી રીતે થઈ શકે આપણને છાસ નું સેવન વધારે કરવો જોઈએ. તો જુસ નો સેવન વધારે કરવું જોઈએ અને એ પ્રમાણે પણ આપણને પાણી આપણા શરીરને ઉપલબ્ધ કરાવવું જોઈએ.
હા કઈ પણ રીતે આપણને પાણી હા અ તો સાચું કીધું તમે કઈ પણ રીતે આપણને પાણી પીવું જોઈએ ભલે આપણને છાસ પીએ. કે પછી લીંબુ પાણી પીએ કે પછી પુદીનાનું પાણી પીએ કઈ પણ પાણી પીએ પણ આપણના શરીરમાં પાણી તો જવું જ જોઈએ ને આ પાણી તો આ ટાઈ આપણને આદત રાખવી જોઈએ કે ભાઈ આપણને થોડાક થોડાક ટાઈમ પછી આપણને પાણી ન સેવન કરીએ તો એ આપણને, શરીર ને બહુ હાઈડ્રેટ રાખીએ અને આપણને શરીરને કઈ નુકસાન પણ ન થાય તો આ પાણીની આદત તો બહ, સારી આદત છે તો આવી આદત તો આપણના શરીર ને આપણના શરીર માટે બહ ગુણકારી છે તો આપણને આવી આદત મૂકવી જ જોઈએ.
સાચું કહ છો તમે અને જો આપણેેેને જોઈએ છે કે ઉનાળામાં કેટલા લોકોને પ્યાવ બંધાવે છે જે રાહગીરો હોય છે એ રાહગીરો માટે કેટલું પાણીનો આમ ક્યાંય એ લોકોને રસ્તા પર તૃષ્ણા તરસ લાગી હોય તો એ કેવી રીતે તે અ એમના માટે પાણી ઉપલબ્ધ કરાવે એટલે આપણે જોયું હશે કે પહેલા તો ગામડામાં અ શું છે કે અ પેડના કોઈ બી જ ઝાડનાની જે માટલું લઈને લોકો અ બેસતા હતા અને વૈશાખ મહિનામાં પાણીનો, બધાને મતલબ પ્યાઉ લગવાતા હતા કે બધા આવતા જતા, રાહગીરો છે એ પાણી પીએ એમના માટે પાણી ઉપલબ્ધ કરાવતા હતા. તો હવે તો અને હા હા
હા હા બરાબર આ તમારી વાત સાચી છે. તો હવે તો આપણને કેટલા જોઈ શકી છેી કે કેટલા લોકો પ્યાઉ બંધાવે છે અનેને લોકોને આ પાણીની સેવા કરે તો તો આ પાણીની સેવા કરવી એ બહુ મોટી સેવા છે, તો લોકો પ્યાઉ બંધાવે કેટલું સારું કરે કે ભાઈ કોઈ પણ તરસ આદમી જાય તો એ પાણી પીને એને રિલેક્સ થાય તો એ આશીર્વાદ પણ આપે કે ભાઈ એક હા એજ ને તો એ બહ સારી વાત છે કે કોઈ પ્યાઉ બંધાવે તો એ લોકોને માટે બઉ ગુણકારી છે કે કોઈ પણ માણસ એમ છે કે ભઈ બોટલ લેવા કરતા એ પાણી પીએ તો કોઈ માણસ આવા જ હોય કે ભઈ એમની પાસે એટલા પૈસા ના હોય કે ભઈ અફોર્ડ કરી શકે કે બાર થી પાણી લઈને પીવાનું તો એના માટે કેટલો સારી વાત છે કે પ્યાઉં બંધાયેલા હોય તો એ ઠંડું પાણી આસાની થી પી શકે. એ
શકું સાચું કહો છો તમે અને આપણે જો આપણેે તો માણસ છીએ એટલે માંગીને પણ પાણી પી શકે છીએ પણ આ જો નું કેટલા બધા એવા વા જાનવરો છે કે ચરકલીઓ છે કે ગાય વગેરે એવા બધા કેટલા બધા જાનવરો છે એમના મા કે પણ આપણને આટલા ઉનાળામાં પાણીનું વ્યવસ્થા કઈ ને કઈ વ્યવસ્થા તો કરવી જ જોઈએ ભલે આપણા ઘરની આગળ કોઈ પાત્રમાં પાણી ભરીને મૂકવું જોઈએ તો ચડકલીઓ એ છે એ પણ પાણી પીએ અને આપણા ઘરની અગાડી બહાર કંઈક અ પ્યાઉનો પણ એ આપણને થોડો ઘણો અવ કોઈ આવો ઉપાય કરવો જોઈએ કે જેનાથી આપણે આવતા જતા જે જાનવર છે કૂતરા છે કે અ ગાયો છે એમને પણ આપડે પાણી ઉપલબ્ધ કરાઈએ તો ઈ પણ આપણે જો જાનવરોમા કે આપણે આ પ્રમાણે પાણી ઉપલબ્ધ કરાઈએ તો માણસો તો ખેર માંગીની પણ પીલે પણ આપણે આવા જાનવરોનું પણ આપણે આવા તાપમાં એમનું પણ થોડું ધ્યાન રાખવું જોઈએ.
હા એ તો સાચી વાત કીધી આ બોળા જાનવરો તો બોળી શકતા નથી તો આ એમના માટે આપણને કંઈક ના કંઈક સુવિધા કરવી જોઈએ કે જેનાથી એમને પાણી ની કઈ પ્રોબ્લમ કે સુવિધા મળી જાય અને એમને કઈ અ એ પણ કેટલા જાનવરો એવા હોય કે ભઈ પાણી ન મળવાને લીધે કેટલા લોકો અ તરતર્યા મરી રહ્યા મરી જાય છે તો એમના માટે આપણને આવી સુવિધા તો કરવી જ જોઈએ કે ભઈ આવા જાનવરો અ તરીયા ન મરે.
તરસા ના મરે સાચું કો છો તમે. તો માણસ માત્ર નેજ નઈ પણ અ જે પ્રત્યેક જીવ પ્રત્યે આપણને દયા રાખવી જોઈએ અને માણસોની સાથે સાથે ઓલા જાનવરો ને પણ ધ્યાન એનું પણ આપણને ધ્યાન રાખવું જોઈએ અને કોઈને કોઈ કે આવું ની કે અ આવી રીતે આપડા ઘરના અગાડી નથી આપણે બાંધીને રાખતા ચડકલાઓ માટે
હ હ એવી વ્યવસ્થા આપણને કરવી જોઈએ હા હું પણ અમારે પણ રાખીએ છીએ
હ અમે પણ હેને એક એકજ પાત્રમાં તો પાણી અને એક એનીજ બ બાજુમાં થોડા બાજરીના કે અ આ શું કેહછે ચોખ્ખાના દાણા છે ને એ કણકી એ નાખીને રાખું છું એટલે ભઈ લોકો પાણી પણ પીલે છે અને પછી થોડો ઘણો ચગો પણ ચરી લે છે, તો ઈ પણ અમે અ કરીએ છીએ તો આપણને બધાને જ કરવો જોઈએ
હા જરૂર જરૂર હું પણ આમ કરું છું તો આપણને બધા લોકોને આવું બધું કરવુંજ જોઈએ.
સાચું કહો છો તમે ચલો જય શ્રી કૃષ્ણ પછી મલીએ.